હલો. હલો કેમ છો તમે?
હા હું મજામાં જ છું તમે કેમ છો.
હમ ઓ પણ મજામાં છું આજ આપણ ઓનલાઈન શોપ. શપિંગ વિરુદ્ધ ઓફલાઈન શોપિંગ આ વિષય પર ચર્ચા કરવાના.
હા જરૂર તો આજકાલ લગભગ દરે એક વ્યક્તિ ઓનલાઈન અને ઓફલાઈન બનના. પ્રકારની શોપિંગ કરે છે.
હા આ તો બરાબર છે. ઓલા ઓનલાઈન શોપિંગ વિશે વાત કરીએ. તને ઓનલાઈન શોપિંગ ગમે જ છે કે.
હા ઘર બેઠા મોબાઈલ થી ઓર્ડર કરી શકીએ એ છે અને સમય બચ. જે છે.
હમ. ઓનલાઈન શોપિંગ સૌથી મોટો ફાયદો શું છે.
હા. હજારો પ્રોડક્ટ એક જ જગાએ જોવા મળે છે અને. ભાવની તુલના પણ સજ થઈ જાય છે.
હ આ તો બરાબર છે સાચી વાત. અને ડિસ્કાઉન્ટ પણ ખુબ મળે છે.
હા. અને તો ફેસ્ટિવલ સેલ કૂપન અને તો કેશ બુક. કરને પણ ફાયદા થાય છે.
હા તો બરાબર છે અને ઓનલાઈન શોપિંગમાં. શું સમસ્યા હોય આ તમને ખબર છે.
અ ક્યારેક ફોટો અને ખરીદી વસ્તુ અલગ હોય છે. અને સહજ પણ ખોટો આવી છે.
હા તો બરાબર છે. ક્યારેક ડીલિવરી પણ મોડી. થાય છે ટાઈમ પર ડિલિવરી નથી થવાની.
અને તો. ફ્રેન્ડ વેબસાઇટથી પણ ર રહવું રહી શકે છે.
બરાબર છે તમાર આપલા. વાત કરીએ આવડા હમ..
ઓફલાઇન શોપિંગ હાથમાં લઈને જોઈ શકે છે.
બરાબર. તમે ઓફલાઈન કપડા ટ્રાય કરીને શકો છો. એને ટચ કરી શકો છો તો તમને ખબર પડી. કે કેવી વસ્તુ સાચી છે.
હા.
ને તો કપડાં અને તો ઇલેક્ટ્રોનિક વસ્તુ ચાલુ કરીને ચેક પણ કરી શકીએ.
બરાબર છે દુકાનદારની સાથે ભાવ. ઉ તાવ ભી કરી શકો તમે ઊચો નીચો શું છે ભાવ.
હેલો.
હા બોલો. અવાજ નથી આવવાનો તમારો.
હા અને તો વસ્તુ તુરંત ઘર લઈ જઈ શકે.
હમ હમ. પણ ના ઓફલાઈન શોપિંગ સમય વધારે લાગે છે.
હા અને તો હા ટ્રાફિક પાર્કિંગ અને ભીડના સમસ્યા પણ થાય છે.
હા તો બરાબર છે સાચી વાત. તમારા માટે કપડા ઓનલાઈન લેવા જોઈએ કે ઓફલાઈન લેવા જોઈએ.
હા અને તો. અ અને પુસ્તક મોબાઈલ કવર ચાર્જર જેવી વસ્તુ. તો એને તો ઓનલાઈન લેવી સસ્તી પડે છે.
હ હા તો બિલકુલ સાચું વાત.
અ.
બોલો.
અને તો વિશ્વાસપત્ર વેબસાઇટ પરથી ખરીદારી. કરવાની વાવા. થવેરી રિટર્ન પાર્સલની જેવી અને તો. ઓટીપી કઈને આપે.
બરાબર છે તમારો ઓનલાઈન શોપિંગ કરતા સમય આ. વાતો ન ધ્યાન રાખવુંજ જોઈએ. તમે જે આળ કીધા ને આ વાતો નું ધ્યાન રાખવું જોઈએ.
આને તો બિલ લેવું. બિલ લેવું બીગ આપને સારું લાગે છે. ગેરંટી અને તો વોરંટી પૂછવી અને વસ્તુ સારી રીતે તપાસવી જોઈએ.
બરાબર છે આા તો તમને એકદમ બરોબર બોલ્યા. એ બિલ લેવા જોઈએ ઓનલાઈન પેમેન્ટ ભી સુરક્ષિત છે.
હા આપણ સુરક્ષિત એઍપ અને તો યુપીઆઈને ઉપયોગ. કરવા જોઈએ.
બરાબર છે તને શું વધારે પસંદ.
બ. હ તો રોજની નાની વસ્તુ ઓનલાઈન અને મોટી અથવા મહેંગી વસ્તુ. તો ઓફલાઈન વિ સ્વસ્તી પડે છે.
બરાબર છે મને પણ એજ યોગ્ય લાગે છે.
ઓનલાઈન અને તો ઓનલાઈન શોપિંગથી સમય બચે છે પણ ઓફલાઈન શોપિ. શપિંગમાં સંતોષ અને તો સમય વધારે મળે છે.
સાચી વાત.
તો આજકાલ ગામમાં પણ ઓનલાઈન ડિલિવરી મળવા લાગી જાય. લાગી છે ને.
હમ ટેકનોલોજી આ માટે તો ખુબ ફાયદો થાય છે.
પણ લોકલ દુકાનદારોને પણ સમર સમર્થન આપવું જોઈએ
હા એથી સ્થાનિક રોજગાર વધે છે
ને તો બંને પ્ર પ્કારની શોપિંગમાં પોતાના ફાયદા અને તો ગેરફાયદા જ છે.
હમ સમજદારી છે. એ એવામાં છે, કે જરૂર અનુસાર પસંદગી કરવા કરવી
બિલકુલ આ તો સાચું જ છે.
બરાબર છે, તમારું આનલાઈન સસ્તા ભાવ વસ્તુ લઈ લઉં છું. પન કપડાં અને ચપ્પલ હંમેશા દુકાનમાં જ જઈને લવવાનું
હા હું પન હું પન એ જ કરું છું કારણ કે ટ્રાય કરી શકીએ
હમ હ ભવિષ્યમાં ઓનલાઈન શો પિગ વધારે વધશે કે ના વધનારી?
હા પન ઓનલાઈન શોપિંગ ક્યારેક બંધ નહી થાય છે, ને
હમ કારણ કે ગ્રાહક વસ્તુ જોઈને લેવાની ઈચ્છા હંમેશા રહીએ છીએ
હા બિલકુલ સાચું જ છે.
હમ. પન તમે ઓનલાઈન શોપિંગ દેખો મારા મતે તો તમે ઓનલાઈન શોપિંગમાં આ વસ્તુ કરવી જોઈએ કે જે નાના વસ્તુ છે, રોજના ગીરના ઇલેક્ટ્રોનિક મોબાઈલ ના એસેસરીજ એવા વસ્તુ તમે ઓનલાઈન મંગાડવો માને બીજા જે ઇલેક્ટ્રોનિક વસ્તુ છે. પછી તમારા મેડિસીન આ વસ્તુ તો તમે ઓફલાઈન જ મંગાડો જોઈએ શું કવ છે, તમા
તો આપન હોમ ડેકોરની વસ્તુ બી ઓનલાઈન સારી જ આવે છે, એની તો બજે ટમાં જ આવે
હમ આ તો સાચી વાત છે. તમે ઓનલાઈન શોપિંગમાં તમને ઓફર મળવાના જેવા ફેસ્ટિવલ હોય એવી વિશે તમને ડિસ્કાઉન્ટ ભી સારો મળવાનો ઓનલાઈન
હા અને તો ઓનલાઈન શોપિંગમાં અને તો ઓફલાઈન છે, જેમ કી કપડા બી ખરાબ આવેે ઓનલાઈનમાં
હમ હમ હમ. ના તો સાચી વાત છે. જોસો તમે મારો તો એમ કવું છે, કે જરૂર ફ્રી સામાન જે છે, તમે તે ઓપલાઈન લેવા આવજો કારણ તમે ઓફલાઈન શોપિંગ કરવા માટે ઘેરને બહાર પડે તો તમને રસ્તામાં અલગ અલગ શોપ ઉગડ્યા તે દે
પર આજકાલ ગામમાં શો પીની વાસ્તા તો મહત્વનું આ જ છે કે ઓનલાઈન શોપિંગની મળે છ
ના પણ દેખો તમે જો ઓલાઈન શોપિંગ કરવાને જો જવાના તો તમને રસ્તામાં મંદિર મળે તમે માતાજી નું દર્શન લઈ છે, કે ઓકે પછી તમે તમારો મૂડ ફ્રેશ કરવા માટે પીઝા ખાઈ શકો આઈસ્ક્રીમ ખાઈ શકો રસ્તામાં અને આ કાલ ના તો લેડીઝ ને તો પાની પૂરી ગોલગપ્પા ખુબ પટે છે, તો તે ઓફલાઈન શોપિંગમાં જવાના તો ત્યારે તે ખાવાના ઓનલાઈન શોપિંગમાં થોડી તમને હહ
આ તો છે જ ઓનલાઈન ઓનલાઈન શોપિંગમાં યુ વસ્તુ સારું નથી આવતું.
હહ આ તો વાત છે. પન તે પોતાને ઓફલાઈન શોપિંગનો એક કેર પ્રૂફ
તો સારું જ છે.
હમ તો દેખો તમે જો ઓફલાઈન શોપિંગના જવાના તો આ તો તમારો ફાયદો જ છે. પન બીજો નુકસાન એવું છે. કે તમે છ સા હોલિડેની દિવસ બાયર પડવાના બરાબર?
ઓનલાઈન શોપિંગમાં તો આપને બહુ વરાયટી જોવા મળે છે એની આપને જેવી લાગે એવી આપન ઓર્ડર બી કરી શકીએ.
હમ હમ પન ઓફલાઈન શોપિંગમાં તમે જો બાયર પડવાના તો તમને દેખો અ તમને પાર્કિંગની બી ત્રાસ થાય, ગાડી લગાડવા માટે જગા ના મળવાની. તમને તમારો સમય બરબાદ થાય છે.
ટેકનોલોજી માં આ ટેકનોલોજી માટે તો ફાયદા જ છે પણ લોકલ દુકાનદારોને પન સમર્થન આપવું જોઈએ ને?
હા તો તમાર સાચી વાત છે.
હા
અને તમે
આ તો ઈ હતી સ્થાનીય રોજગાર વધે છે.
બરાબર છે આ તો તમારી એકદમ સાચી વાત છે. ચલો પછી આપન તમારી વાત સાથે વાત કરીને સારું વાટ્યું આપન અંતર બોજસુ.
હા મને બી સારું વાત હા ચાલસે આવજો.
હા